હલો-
હલો. કે અ હવે કયો તહેવાર આવવાનો છે?
હવે જયા પારવતી વ્રતનો તહેવાર આવવાનો છે.
તો તેમાં શું શું કરવાનું હોય છે એમ?
જયા પાર્વતી વ્રતમાં છે ને, અ બધી પાર્વતી માતા માય ની પૂજા કરવાની છે, કુંવારી છોકરી કે પરણે લી સ્ત્રીઓ આ વ્રત કરે છે.
હા તો એમાં સામગ્રીમાં તો અ આ વ્રત શ્રાવણમાં જ ચાલુ થાય છે ને?
હા આ વ્રત થાય છે એમાં અલગજ પ્રકારના બધી સાધન સામગ્રી જોઈએ, જેમ કે પેલી વાંસની ટોકરી તેમાં મંટોળું પૂરીને, જવ વાવવાનું ને એવું બધું કરવાનું છે એમાં.
હા તે તો અલુણા માટે કરવામાં આવે ને, અલુણા અને જયા પાર્વતી બે અલગ અલગ વ્રત પડે છે.
અચ્છા એવું છે.
હા તેમાં અ જો જયા પાર્વતી માં તે ને પાંચ દિવસ નો વ્રત આવે તેમાં ખાલી કરવાનું રે ને સવારના આરતીને બધું કરવામાં આવે, આપડે શંકર ભગવાન ને પાર્વતી પૂજા કરવામાં આવે ને જે અરૂણા છે, તેમાં ગૌરી ગણેશ ની પૂજા કરવામાં આવે. તું કરતી
હા હા, હા મે આ ફસ્ટ ટાઈમ જ કરવાની હોય, મને ખબર નહી
કઈ નઈ આપણે શોપિંગ કરવા જશું ને, સાથે જ આપણે તૈયારી કરવા જશું, એટલે ત્યારે કંકુ, અબીલ, ગુલાલ. એ બધુંજોઈએ છે, પછી ચુંનડી જોઈએ, એલે વ્રતના છેલ્લા દિવસે વ્રતના છેલ્લા અ પા છોક વ્રતના છેલે દિવસે ઉજાગરો કરવામાં આવે છે, જાગરણ કરવામાં આવે.